કેમ છો મજામાં છો
મજામાં છું પણ તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે તો આપણેે કેટલા દિવસ થી વાત કરીએ છીએ. ક્યાર ના આપણે કોશિશ કરતા હતા વાત સમય જ નતો મળતો.
એ એકદમ સાચું થયું સાયબર સિક્યોરિટી એટલે મોબાઈલ અને કમ્પ્યુટર અને ઇન્ટરનેટ પર આપણી માહિતીને સક્ષેિત રાખવાની છે.
બિલકુલ સાચું કહો છો તમે હું પણ એ જ વિચારતી હતી અમણાં બે ર થી રમતા હતા. તો હું જોતી હતી કે આપણે ફોનમાં કેટલી બધી ઇમ્પોર્ટન્ટ હવે તો જો ફોન એટલે આપણે બેંક બધી જ માધ્યમમાં આપણે આને વાપરીએ છીએ તો આવી રીતે બાળકોને જો આપણે હાથમાં ફોન આપીએ તે આપણા માટે ખતરો પણ છે કારણ કે બાળકો ભણતા આમ રમતા રમતા કઈ પણ એમાં અમ કઈ પણ ક્લિક કરી નાખે તો એનાથી આપણને કઈ પણ સમસ્યા થઈ શકે છે નય
એટલમ સાચું ગયું એટલે જો સાવધાની ન રાખીએ તો નુકસાન થઈ શકેન.
બિલકુલ આપણને સાયબર સિક્યોરિટી નું પણ બઉ જ હમણાં તો જેટલું આપણે ઇન્ટરનેટ નો વપરાશ વધતો જાય છે. એ પ્રમાણે આપણને સાયબર સિક્યોરિટી નું ભાન થવો પણ બહુ જ જરૂરી છે. આમ કોઈ પણ જેમ તેમ વેબસાઇટ વેબસાાઈટથી આપણને આવું કોઈ પણ મેસેજ આવે કે તમારે કોઈ લોટરી લાગી છે કે તમારે કેવાયસી ચાલી રહ્યું છે તમે એ અપડેટ આપો ઓટીપી આપો તો આપણને ઓટીપી બહુ વિચારીને કોઈને આપવુ છેતરપિંડી પણ થઈ શકે છે.
એકદમ સાચું થયું. બેન મને ઘણી વાર મેસેજ આવે છે કે તમે ઈનામ જીત્યા છો પર એવાનો વિશ્વાસ ન કરવાનો એ મોટા ભાગે ફ્રોડ હોય છે ને
એકદમ સાચું કહો છો તમે કે એક મોટા ભાગે એ બધા ફ્રોડ જ હોય છે જેમાં આપણને આવા મેસેજ આવે છે કોઈ પણ વ્યવસાય જે અનનોન લિંક હોય ને એના પર ક્લિક કરવાના પહેલા આપણે બહુ જ વિચારવું જોઈએ કારણ કે જો સાયબર સિક્યોરિટી એટલે એવું છે કે આપણે ઇન્ટરનેટનો વધારે ઉપયોગ કરીએ તો ઇન્ટરનેટના માધ્યમથી વધારે શું આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ તો એના માધ્યમથી હવે જે અ સમસ્યાઓ થઈ રહી છે એનો પણ ઉકેલ આપણે કાઢવો જ જોઈએ કે એનાથી આપણે છેતરપિંડી થાય કે કઈ પણ થાય તો એના માટે પણ આપણે પોતે સજગ રહેવું જોઈએ કોઈ પણ લિંક પર ક્લિક કરવા પહેલા બહુ જ વિચારીને અને આપણા પાસવર્ડ કા તો સ્ટ્રોંગ પાસ વર્ડ મુકવા જોઈએ અને આપડા જે ઓટીપી છે શેર કોઈનાથી શેર નથી કરવાના બાળકોના હાથમાં મોબાઈલ હોય તો પણ આનું બહુ સારી રીતે ભાન રાખવું જરૂરી છે.
એ એકદમ સાચું થયું મજબૂત પાસવર્ડ રાખવો મોટા નાના અક્ષર અંક અને સ્પેશલ ચિહ્નોના ઉપયોગ કરવો.
બિલકુલ તો જ આપણેે આ સમસ્યા થી, બહાર નીકળી શકીએ નહી તો જો કંઈપણ એવી રીતે આપણે ફસાઈ જઈએ ક્યાંક આપડો મોટો રકમથી આપણે આપડું આ રાતોરાત બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય તો જો, આવી બધી સમસ્યાનો સામનો આપણે કરવા પહેલા આપણે પહેલાથી સાવચેત રહેવું એ જરૂરી છે, આજના સમયમાં
અનંત મા એ માહિતી બધા સાથે શેર ન કરવી ઘરનું સારનામ બેંકની માહિતી અને, દસ્તાવેજ સાર્વજનિક ન મૂકવા
બિલકુલ અને જો હા તમે જે કીધું ને કે, આપણેે દસ્તાવેજો દસ્તાવેજો બહુ જ આપણે. દસ્તાવેજો ઉપર કોઈ પણ, ઓટીપી હોય કોઈ પણ આપણે ખાનગી પાસવર્ડ એવું બધું હોય ને તો એવા દસ્તાવેજો આપણે, ખુલ્લામાં બાળકોના ધ્યાન એ કે એવી રીતે નહી મુકવા જોઈએ કારણ કે, એમને તો જો ભાન પડતી નહી હોય. પણ કોઈ એવો શાર્પ વ્યક્તિ હોય આપણા નજીકમાં કે, જેને આપણા પાસવર્ડ જોઈ લીધા પછી એનો ગલત ઉપયોગ કરી શકે છે. એટલે આપણને આ વાતનો પણ વિશેષ ભાન રાખવો જોઈએ, અને આપણે કોઈ પણ રીતે પાસવર્ડ કે આવા જે, ખાનગી આપણે જે કોડ મૂકેલા હોય. એ કોઈના ધ્યાનમાં ન પડે એનું વિશેષ કાળજી રાખવી જોઈએ.
એ એકદમ સાચું થયું અજાણ્યા માણસ સાથે ચેટ, ન કરવી ખોટી લિંક ન ખોલવી અને કોઈ તકલીફ હોય તો માતા પિતા ને ચન્માવું
બિલકુલ આજકાલ શું છે કે જો, સાયબર સિક્યોરિટીમાં એવું પણ બની રહ્યું છે કે હમણાં એ આ બધા મેસેજ નથી આવતા કે તમે આજ મેસેજ ને દસ જણાને શેર કરશો તો તમારે આ ફાયદો થવાનો છે. તમને આ મળવાનું છે, એ કઈ મળતું નથી એ બધું એ ફ્રોડ નું જ એક પાર્ટ છે. એટલે આપડે એ બહુ જ ભાનથી ને બહુ જ વિચારીને આવા લિંક ઉપર ક્લિક કરવું કે કોઈને મોકલવા આ ભગવાન ના જે મેસેજ ગણપતિ બાપા નું, આ તમે રૂપ બે પાંચ જણા સાથે શેર કરશો તો તમારું, આ કામ બની જશે એ કામ બની જશે. કોઈ પણ ભગવાન નું હોય કે્યા કોઈ પણ એવું. તો આ આપણા છેતરવાનો જ એક તરીકો છે. તો આપણને આનાથી, બૌ જ સાવચેત રહેવું જોઈએ ને આવા ફ્રોડ મે કે જે આપણને ફોરવર્ડ નહી કરવા જોઈએ.
એકદમ સાચું થયું ફિશિંગ ઓ રાયબ સ્પ્રોટની એક રીત છે. અપરાધી ખોટા ઈમેલ કરે મેસેજ કરે કે વેબસાાઈટ દ્વારા લોકો પાસે માહિતી લેવાની પ્રયત્ન કરે છે. એટલે મેસેજ પે ભરોસો નીકળનો પહેલી બા પહેલી બત તો એ રીત ચેક કરવું કે જો લિંક ભેજીએ વ અ સહી એકની એ જો શંકા હોય તો લિંક કર ક્લિક ન કરવું.
બિલકુલ હમણાં મારે એક મિત્ર મિત્ર છે એને છે ને સ્ટુડિયો નું કામ તેના પપ્પાનું એ શું છે. અ વધારે પડતા એમને આવતા રે છે. આવા વેબસાઇટ અને હ કોઈ પણ એવા એમના વેબસાાઈટ પર એમને કઈ ને કઈ આવું આવતું રહેે છે. તો એમને કઈક એવું આવ્યુંને મેસેજ આવને તો એને ખાલી ફક્ત એ મે કે એમને રાતોરાત ઉડી ગયા. પછી એમને ભાન પડ્યો એટલે પછી એમને બધું ડીલીટ માર્યું અને પોલીસ માં કમ્પ્લેન કરી સાયબર સિક્યોરિટી ક્રાઈમમાં પણ આપણે અ એની મદદ લીધી પછી એ બધા બેંક અકાઉન્ટ તેમને બે બંધ કરાયા મોબાઈલ ફોન પર મેસેજ આવા માત્રથી આવું થઈ શકે
એગમ સાચું થયું ઓર તમે પતો એની ડેટિંગ રિવ્યુ આવે અને પ પરમિશનન દેવો જરૂર ના હોય કે પરમિશનને આપની તે સાર્વજનિક વાઈફાઈ પર બેન્કિંગ પેમેન્ટ કરવાનું અ ટાલવું
બિલકુલ હ. એટલે આપણેને બો જ સાવચેતીથી આપણે જો ઓનલાઈન પેમેન્ટનો જે સ્માટમાલ કરીએ છે ને એ બો જ મારા હિસાબેથી સાવચેતી થી કરવું જોઈએ અને બો જ સાવધાનીથી ક્યાંક પણ આપણે અ દુકાનમાં આપણે બધી જગ્યા હવે તો કેમેરા લાગેલા છે. ઓનલાઈન બેંકિંગનું ફોનના માધ્યમ થી જયારે ઉપયોગ કરીને તો કેમેરા થી પણ આપડે પાસ તો બચાવી ને પછી કરવું જોઈએ.
એકદમ સાચું થયું પ તમ પર એમ એકવાર વાત કરવાની કે જો મોબાઈલ ખરાબ થઈ જાય ન અથવા ડે ટા લીટ થઈ જાય તો બેકઅપ તી પાછો મલી શકે તાકી પાસવર્ડ સેન્ડ નતી વે
હા. એ પણ સાચી વાત છે. એનાથી પણ આપણે જો બેકઅપ મલી રેય હ
અને સોશિયલ મીડિયા પર જો અજાન્ય લોકાની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારની કરની અને અ કઈ ભી ફ્રોડ વે કઈ ભી સાઇફર સાઈબર અપરાધ થઈ જાય.
હા બિલકુલ ચોક્કસ વાત કરી તમે કે આપણે જે સોશિયલ મીડિયા પર છે, ને એક તો આપણી બ ધી જ માહિતી આપણે સોશિયલ મીડિયા પર મૂકવી એ જરૂરી નથી આપડે મૂકીએ એવું એ અજાણ્યા લોકો સાથે એવા કોઈ પણ હોઈ શકે છે, કે જે આપણી માહિતી કલેક્ટ કરી ને પછી આપડો એકાઉન્ટ હેક કરી શકે. એટલે આ બધા બાબતે અને બીજી હા આપણે જે સોશિયલ મીડિયા પર જે તસવીરો મૂકીએ છે, ને પણ બો સાવધાનીથી મૂકવાનું કારણ કે હવે જો એડિટિંગ નો જમાનો છે, તો એડિ એડ એડિટ કરીને કોઈ પણ આપડી તસ્વીરો સાથે કોઈ પણ અ ખોટી રીતે એનો એ કરી શકે છે, ઉપયોગ કરી શકે છે, અને પ ત્યાંથી પણ સાવધાની
એકદમ સાચું થયું પર કઈ બાર તો ખોટી લિંક મોકલે કઈ બાર તો નકલી બેંક અધિકારી બનીને ફોન કરે અને કઈ બાર તો સોશિયલ મીડિયાનો ખોટો એકાઉન્ટ બનાવે ઓર તમે અ ખોટા કામ માટે યુઝ કરે
બિલકુલ એકદમ સાચી વાત કહો છો તમે એટલે વિચારીને કોઈ પણ માધ્યમથી આપણને જો આ સારી વ્યવસ્થા મલી છે, અ બેંકિંગની અને બધું તો પછી આપડો પૈસા બચાવે છે, ક્યાંક આપણને ઉ ભું લાઈનમાં ઉભું રહેવું નથી પડતું કે આનો ઉપયોગ તે આપણે બો બધી માહિતી એકત્રિત કરી શકીએ છીએ એટલે સાવચેતીથી આપણને આનો ઉપયોગ કરવો પણ આવો જોઈએ. ચાલો તો આપણે ફરી કોઈ વિષય પર જરૂરથી ચર્ચા કરીશું આ વિષય પર મ માહિતી આપી લઈને મને તો બો સારું લાગ્યું કેટલી બધી વાતો મને જાણવા મલી જે હું નતી જાણતી તો આપડે ફરી ચાલો આવજો.
આવજો